કેમ છું?
બસ મજામાં તમે કેમ છો?
બસ હું પણ મજામાં.
બસ આજે તો અમારી કોલેજમાં બેટી બચાવો અને બેટી ભણાવો વિષય પર ખુબ જ સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને અ અને સમજાવ્યું કે દીકરી માત્ર પોતાના પરિવારની જ નહીં પરંતુ સમગ્ર સમાજ અને દેશની અમૂલ્ય સંપત્તિ છે. જો દીકરીઓને જન્મથી જ સારો ઉછેર યોગ્ય શિક્ષણ અને સન્માન સમાન તક આપવામાં આવે તો તેઓ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે અને મને આ વાત ખુબ જ પ્રેરણાદાયક લાગી લાગી કારણ કે આજે દીકરીઓ વિજ્ઞાન રમત ગમત શિક્ષણ સૈન્ય રાજકરણ વ્યવસાય અને અવકાશ જેવા અનેક ક્ષેત્રમાં દેશનું નામ ગૌરવથી ઊંચું કરી રહી છે. અને અ પહેલાં તો ઘણા લોકો એવું માનતા હતા કે દીકરીઓને ભનાવવાની જરૂર નથી. પરંતુ આજે સમાજની વિચારસરણીમાં ઘણો સારો બદલાવ આવે છે. લોકો હવે સમજી રહ્યા છે કે શિક્ષિત દીકરી માત્ર પો પોતાનું જીવન જ નઈ પરંતુ પોતાના આખા પરિવાર અને સમાજનું ભવિષ્ય પણ ઉજ્જવળ બનાવી શકે છે. એક શિક્ષિત મહિલા પોતાના બાળકોને પણ સારા સંસ્કાર અને સારું શિક્ષણ આપી શકે છે જેના કારણે આ આખું દેશ પ્રગતિના માર્ગે આગળ વધી શકે છે.
હા એકદમ સાચી વાત કઈ મને લાગે છે કે દીકરો અને દીકરી બંને ભગવાનની અમૂલ્ય ભેટ છે. બંનેને સમાન પ્રેમ સન્માન અને તક મળવી જોઈએ કોઈ પણ પ્રકારનો ભેદભાવ સમાજ માટે યોગ્ય નથી. જો દી છોકરીઓને પણ પોતાના સપનાઓ પૂરા કરવાની તક મળશે. તો પોતાના પરિવાર અને નામ જરૂર રોશન કરશે. આજે અનેક મહિલાઓ એ પોતાની મહેનત અને પ્રતિભાથી દુનિયામાં આગવી ઓળખ બનાવી છે. આજે આપણે ઘણી એવી મહિલાઓને જોઈ, જોઈએ છે. જેમણે ડોક્ટર, એન્જિનિયર, વૈજ્ઞાનિક શિક્ષક પોલીસ અધિકારી, પાયલટ, સૈનિક, ખેલાડી અને ઉદ્યોગ સાહસિક તરીકે મોટી સફળતા મેળવી છે. તેમની સફળતા એ વાતનો પુરાવો છે કે તક અને શિક્ષણ મળે, તો દીકરીઓ પણ કોઈ પણ ક્ષેત્રમાં દીકરાઓથી પાછળ નથી. તેમની સિદ્ધિઓ લાખો અન્ય કરીઓ
ને, પણ આગળ વધવાની પ્રેરણા આપે છે. હા, સાચી વાત છે. અને શિક્ષણ દરેક બાળકોનો મૂળભૂત અધિકાર છે. જ્યારે દીકરી ભણે છે, ત્યારે તે પોતાના અધિકારો અને ફરજો વિશે જાગૃત બને છે. આત્મનિર્ભર બને છે અને સમાજમાં આત્મવિશ્વાસ સાથે જીવન જીવી શકે છે. શિક્ષણ તેને યોગ્ય નિર્ણયો લેવાની શક્તિ આપે છે અને પોતાના પરિવારને પણ સારા માર્ગે આગળ વધવામાં મદદ કરે છે અને માત્ર ભણવાનું પૂરતું નથી. પરંતુ દીકરીઓને સુરક્ષિત અને સન્માનપૂર્વક વાતાવરણ આપવું પણ ખૂબ જ જરૂરી છે જો પરિવાર અને સમાજ એમને પ્રોત્સાહન આપે. તેમની વાતો સાંભળે અને તેમના સપનાઓને મહત્વ આપે, તો તેઓ વધુ આત્મવિશ્વાસ સાથે પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકે છે દરેક દીકરીને નિર્ભયતાથી જીવવાનો અને આગળ વધવાનો અધિકાર છે. અને માતા પિતાની સૌથી મોટી જવાબદારી તો એ છે કે, તેઓ પોતાના દીકરા અને દીકરી વચ્ચે પછી ક્યારે વિધવા ન રાખવો જોઈએ બંનેને સમાન શિક્ષણ સમાન તક અને સમાન પ્રેમ આપવો જોઈએ. જ્યારે ઘરમાં સમાનતા હશે, ત્યારે સમાજમાં પણ સમાન તા આવશે બાળકો પોતાના મા માતાપિતાથી જ જીવનના પ્રથમ સંસ્કાર શીખે છે.
હા. હા, એકદમ સાચી વાત કઈ આજે સરકાર, સરકાર અને ઘણી સામાજિક સંથા ઓ પણ દીકરીઓના શિક્ષણ અને સુરક્ષા માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમો ચલાવે છે પરંતુ માત્ર સરકારના પ્રયત્નોથી બધું શક્ય નથી. સમાજ દરેક વ્યક્તિએ પોતાની વિચારસરણી બદલવી પડશે અને દીકરીઓને શિક્ષણ તથા વિકાસમાં પોતાનું યોગદાન આપવું પડશે, ત્યારે આ આ અભિયાનનો સાચો હેતુ સફળ થશે અને જ્યારે મને
મને ખુબ આનંદ થાય છે.
કે જયારે હું નાની દીકરીઓને આત્મવિશ્વાસ સાથે શાળાએ જતી જોઉં છું ને તેઓ ભણીને પોતાના સપનાઓ પૂરા કરશે, પોતાના પરિવારને ગૌરવ અપાવશે. અને દેશના વિકાસમાં પણ મહત્વનું યોગદાન આપશે. દરેક શિક્ષિત દીકરી સમાજ માટે એક નવી આશા સમાન છે.
હા, અને હું પણ તારી સાથે, આ વાત સાથે તો સહેમત છું. બેટી બચાવો અને બેટી ભણાવો, માત્ર એક સૂત્ર નથી. પરંતુ સમાજમાં સમાનતા શિક્ષણ અને મહિલાઓના સશક્તિકરણનો એક શક્તિશાળી સંદેશ છે. જો દરેક દીકરીને જન્મથી જ પ્રેમ, સુરક્ષા, શિક્ષણ અને આગળ વધવાની તક મળશે તો આપણો દેશ વધુ શિક્ષિત, સમૃદ્ધ અને પ્રગતિશીલ બનશે તેથી દરેક વ્યક્તિએ દીકરી દીકરીઓનું સન્માન કરવું જોઈએ અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હંમેશા પ્રયત્ન કરવો જોઈએ. અને અ અ મને સમજાયું કે જયારે કોઈ દીકરીને સારું શિક્ષણ, યોગ્ય માર્ગદર્શન અને પરિવારનો વિશ્વાસ મળે છે. ત્યારે તે પોતાના જીવનમાં જ નહીં પરંતુ સમગ્ર પરિવાર અને સમાજ બંનેના જીવનમાં પરિવર્તન લાવે છે અને શિક્ષણ શિક્ષિત દીકરી આત્મનિર્ભર બને છે સાચા નિર્ણય લઈ શકે છે અને દરેક મુશ્કેલીઓ નો આત્મવિશ્વાસથી સામનો પણ કરી શકે છે. તેથી દીકરીઓનું શિક્ષણ માત્ર ભવિષ્ય માટે જ નહીં પરંતુ દેશના વિકાસ માટે પણ જરૂરી છે. અને આજે આપણે ઘણી એવી મહિલાઓને જોઈએ છે કે જેમને પોતાની મહેનત, પ્રતિભા અને શિક્ષણના બળ પર વિશ્વભરમાં ભારતનું નામ ગૌરવથી ઊંચું કર્યું છે. કોઈ વૈજ્ઞાનિક બની રહ્યું છે, કોઈ ડોક્ટર તો કોઈ પાયલો કોઈ પોલીસ અધિકારી, કોઈ ઉદ્યોગ સાહસિક અને કોઈ આંતરરાષ ખિલાડી બને છે આ બધું માત્ર એ એટલા માટે જ શક્ય બને છે કારણ કે તેમને ભણવાની અને પોતાના સપના પૂરા કરવાની તક મળી છે. તેથી દરેક દીકરીને પોતાની ક્ષમતા મુજબ આગળ વધવાની સમાન તક મળવી જોઈએ.
હા એકદમ સાચી વાત કહી અને મને લાગે છે કે સમાજમાં હજુ પણ કેટલીક જગ્યાએ દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ જોવા મળે છે કેટલાક લોકો દીકરીઓના અભ્યાસને ઓછું મહત્વ આપે છે અથવા તેમને વહેલી ઉંમરે લગ્ન કરાવી દેવાની ઉતાવળ કરે છે પરંતુ આજના સમયમાં આવી વિચારસર બદલવાની ખૂબ જરૂર છે દીકરીઓને પણ પોતાના સપનાઓ જોવા અને તેમને સાકાર કરવાની સંપૂર્ણ તક મળવી જોઈએ કારણ કે જયારે એક વી દીકરી ભણે છે ત્યારે તેનો લાભ માત્ર તેને જ નથી મળતો તે પોતાના સમગ્ર પર પરિવારને શિક્ષણ નું મહત્વ સમજાવે છે બાળકોને સારા સંસ્કાર આપે છે. અને સમાજમાં જાગૃતિ ફેલાવે છે એક શિક્ષિત મહિલા પોતાના પરિવારનું સ્વાસ્થ્ય શિક્ષણ અને આર્થિક સ્થિતિ સુધારવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
એટલે જ કહેવામાં આવે છે કે એક દીકરીને ભણાવવી એટલે આખા પરિવારને ભણાવવો. હા અને માતા પિતા ની પણ ખૂબ મોટી જવાબદારી છે. તેમણે દીકરીઓને હંમેશા પ્રોત્સાહન આપવું જોઈએ તેમના વિચારોને સાંભળવા જોઈએ અને એમની પ્રતિભાને આગળ લાવવાની તક આપવી જોઈએ પરિવારનો વિશ્વાસ અને સહયોગ મળે તો દીકરીઓ કોઈ પણ મુશ્કેલી સાથે હિંમતથી ઊભી રહી શકે અને પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકે છે. અને આજકાલ તો સર કાર અને ઘણી સામાજિક સંસ્થાઓ દીકરીઓના શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે પરંતુ માત્ર યોજનાઓ પૂરતી નથી સમાજના દરેક વ્યક તે પોતાની માન માનસિકતા બદલવી પડશે અને દીકરીઓને સમાન અધિકાર સન્માન અને સુરક્ષિત વાતાવરણ આપવું પડશે. જયારે સ સમગ્ર સમાજ સાથે મળીને પ્રયત્ન કરશે ત્યારે જ સાચો બદલાવ આવશે. અને મને તો શાળામાં નાની નાની દીકરીઓને ઉત્સાહથી બનતી જઈને પણ ખૂબ આનંદ થાય છે તેમની આંખોમાં મોટા સપનાઓ હોય છે કોઈ ડોક્ટર બનવા માંગશે તો કોઈ શિક્ષક કોઈ વૈજ્ઞાનિક કોઈ ખેલાડી તો કોઈક સૈનિક બનવાનું સપનું જોએ છે. જો આપણે તેમને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન આપીશું તો તેઓ ચોક્કસપણે પોતાના સપના પૂરા શકશે.
એકદમ સાચી વાત કઈ દીકરીઓ એ પણ આત્મવિશ્વાસ ક્યારેય ગુમાવવો જોઈએ નહી. મહેનત શિસ્ત અને સતત પ્રયત્ન દ્વારા તેઓ જીવનમાં મોટી સફળતા મેળ મેળવી શકે છે. કોઈ મુશ્કેલી આવે તો હિંમત ના હારવી જોઈએ દરેક સફળ મહિલા પણ ક્યારેય એક સામાન્ય વિદ્યાર્થી જ હતી તે તેમની સફળતા પાછળ સતત મહેનત અને પરિવારનો સહયોગ હતો મને લાગે છે કે દીકરીઓ એ આત્મરક્ષક આત્મરક્ષા ટેકનોલોજી અને નવી કુશ કુશળતાઓ પણ શીખવી જોઈએ માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતું નથી પરંતુ જીવનમાં આત્મવિશ્વાસથી આગળ વધવા માટે વિવિધ કૌશલ્યો પણ જરૂરી છે આ બધાથી તેઓ વધુ સશક્ત અને સ્વાવલંબી બની શકે છે.
હા હું પણ તારી વાતથી સહેમત છું. બેટી બાચાવો અને બેટી ભણાવો એ માત્ર સરકારનો અભયાન નથી પરંતુ સમગ્ર સમાજની જવાબદારી છે. જ્યારે દરેક દીકરીને જન્મથી જ પ્રેમ સુરક્ષા ને સારો ઉછેર અને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સન્માન તક મળે છે ત્યારે દેશ સાચા અર્થમાં વિકાસ કરશે. તો આજથી જ સંકલ્પ કરે કે હંમેશા દીકરીઓનું સન્માન કરીશું. તેમને શિક્ષણ ને પ્રોત્સાહન આપીશું અને સમાજમાં સમાનતાનો સંદેશ ફેલાવીશું.
હા સાચી વાત છે.
મને સમજાવું છે કે જો દીકરીને યોગ્ય શિક્ષણ પરિવારનો વિશ્વાસ સમાજનો સહયોગ અને પોતાની મહેનત મળે તો જીવનમાં કોઈ પણ ઊંચાઈ હસિલ કરી શકે છે. આજે દીકરીઓ દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા સાબિત કરી રહી છે. દેશનું ગૌરવ વધારી રહી છે. આથી સ્પષ્ટ થાય છે કે દીકરીઓને તક આપવામાં આવે તો તેઓ અસાધારણ સફળતા પણ મેળવી શકે છે. અને પહેલા લોકોનું એવું માનવું હતું કે દીકરાઓ માત્ર ઘરની જવાબદારી સંભાળી શકે છે પરંતુ આજના સમયમાં આ વિચાર સંપૂર્ણ પણે બદલાઈ રહ્યો છે. આજે મહિલાઓ ડો ડોકટર, એન્જિનિયર, વૈજ્ઞાનિક, શિક્ષિકા, ન્યાયાધીશ, પોલીસ, અધિકારી, સૈનિક, પાયલોટ, ખેલાડી ઉદ્યોગ સાહસિક અને રાજકારણી તરીકે ખુબ સફળતાપૂર્ણક પોતાની ફરજ નિભાવી રહી છે. તેઓ માત્ર પોતાના પરિવારનું જ નહી પરંતુ સમગ્ર દેશનું નામ વિશ્વભરમાં ગર્વ ગૌરવથી ઊચું કરી રહી છે. આ બધું તેમના શિક્ષણ આત્મવિશ્વાસ અને સતત મહેનતનું પરિણામ છે.
એકદમ સાચી વાત કહી
હા ચાલો તો આંની પરંતુ જેટલી વાત કરીશું એટલી ઓછી પડશે.
હા
હા